હ
હલો મારો અવાજ આવી રહ્યો છે તમને
હા આવી રહ્યો છે તમને મારો અવાજ આવી રહ્યો છે
હા એકદમ ક્લિયર આવી રહ્યો છ જય શ્રી કૃષ્ણ તમારે ગામમાં અત્યારે કેવું છે પાણી બરાબર આવી રહ્યું છે કે નથી આવી રહ્યું
અમારા ગામમાં એમ તો પાણી ની સમસ્યા છે જ હવે તમે જોઈ જ રહ્યા છો હું મુંબઈ સિટીમાં રહું છું જેથી મારે પાણી એકદમ ઓછું થઈ ગયું છે તમે જા ણો છો કે દરિયામાં પણ પાણી અંદર ખેંચાવા લાગ્યું છે અને ઘણી બધી પાણી સમસ્યા આવી રહી છે એક કારણ એ પી છે કે વરસાદ ન્ય
આપડે હમણાં જોઈ તો એમી જે ઉનાળો છે એ વધારે પડતા સમય લાગી રહ્યો છે છે અને વધારે ગરમી આપી ગયો છે જેથી આપણું જે બોર છે પછી છી ઓ છે પછ આજે દરિયો છે એમાં પાણી ઓછું થ થવા લાગ્યું છે જેથી આપણને પૂરતું પાણી મળી રહે એવું નથી અને એના કારણથી આપણે પાણી ની અછત જોવા મળ શું તમારે ચાલી રહ્યું છે હમણાં વરસાદ આવતો જ નથી જરા એ વરસાદ નથીદમ તડો છે
અત્યારે તો તમને શું જ કહ અત્યારે અમે લોકો જે ઘણા બધા લોકોને ઘણા બધા લોકોને ઘરે ઘરે જઈને અમે સમજાવ્યું હતું બધા યુવાનો ગયા હતા કે તમે પાણી ન ઓછામાં ઓછા બગાડ કરો અને તમે જેટલો પાણી નો બચાવ કરશો તેટલું સારું રહે અને અત્યારે અમને અમે તે લોકોને એવું પણ સમજાયું હતું કે અત્યારનુંું પાણી આપણા માટે સોના ના સ્વરૂપ જ છે જેમ સોનું સાચવી‌ એ એછી આપણે સાચે સારી રીતે તો આપડણે પાણી પણ સાચવવું જોઈએ તે બધું અમે તેમને સમજાવ્યું અને તેઓ સમજવા માટે તૈયાર પણ હતા અત્યારની જ વાત કરી તો એક અંકલની ઘરે ગયા હતા તો તેમને ત્યાં સરકારી ટાંકી માંથી પાણી આવે છે તો તેઓને તેઓ પાણી ખુલ્લુળ રાખીને તેઓ તેમના આંગણા માં છાંટી રહ્યા હતા અને સરકારારે રસ્તા ઉપર છા રહ્યા હતા તો અમે તે અંકલ ને પૂછ્યું કે તમે આવું કેમ કરો છો તો કે છે કે અમે પાણી ના પૈસા ભરીએ છીએ તો અમે તો છાંટીશું જ અમારી મરજી અમે પૈસા ભરીએ છીએ તો અમે તને સમજાવ્યું કે તમે આવું ના કરો આ ગેરકાયદેસર અને ગેરકાયદેસર ના હોય તો એ તમે પાણી બચાવો ત જેટલું તમે પાણી અત્યારે શો તેટલો તમને જ વધારે ફાયદો થકે જો તમે આ રીતે પાણી ન વેડફાડ કરશો તો પછી આગળ જતા પાણીની ખૂબ કટોતી આવશે અને આપણને ખૂબ મુશ્કેલીઓ પડશે અને અત્યારે તમે જો તો તમારે મુંબઈ સિટીમાં તમને ટાઈમ આપે છે કે તમારે આઠે નવ માં પાણી આવશે તેમાં તમારે નાહવાનું ધોવાનું જે હોય એ તમારે પાણી ભરી લેવું નથી તો પછી નવ વાગે એટલે પાણીને કટોતી થઈ જશે તો અત્યારે અત્યારે મારે ગામડાઓમાં એવું નથી અત્યારે અમારા ગામડાઓમાં ચોવીસ કલાક પાણી આવે છે તો અમે્યાંકલ ને સમજાયું કે ભલે તમે પાણી પીો ભ છો એ બધા જ લોકો ભરે છે પરંતુ તમે આ રીતે વેડપશો પાણી તો પછી આગળ જતા આપણને ખુબ મુશ્કેલીઓનોો સામનો કરવો પડતો તો તે અંકલ ને અમે બધું સમજાય્યું તો તે અંકલ રેડી થઈ ગયા અને સમજી ગયા કે હાવે ટ આવું ના કર તો એ બાબતે થોડું ધ્યાન લેવું જોઈએ કે આપણે દુનિયા સાચવવાની છે કોઈ આપણો બીજું સાચવવા નથી આનો આપણે પોતાની સમજદારી થી પાણી બચાવી તો આપણને જોઈને બીજા પણ બચાવશે જો આપણે આવું કરીશું તો પછી આપણને જોઈને બીજા પણ આવટ કરશે કે હું પણ પાણીનો વિરો ભરું છું તો હું પણ પાણી બગાડીશ તો તે સમજવું જોઈએ કે આ બધું ખોટું છે
હા સાચી વાત સમજવું જ જોઈએને હમણાં હું એટલી બધી પરિસ્થિતિમાં શું કે મારે પર ખાલી હમણાંનોો ટાઈમ તમને કહ તો મારે અગિયાર થી એક વાગ્યા લગી ખાલી પાણી આવે બે કલાક પાણી આવે બે કલાક પાણીમાં હું શું કરી શકું મારે કપડાં ધોવાના હોય છે નું હોય એું પાણી ભરવાનું પીવા માટેનું પાણી ભરવાનું હોય છે હવે એટલી બધી મે પાણી કઈ રીતેું ફટાફટ ભરી શકું હવે સરકાર પણ એવું ચાલે છે પણ એ વાત જો કે ત પણ સાચી છે પાણી તો આપડે બચાવું છું તો જ આગળ જતા આપણ જીવન પણ સારું રહેશે અને બીજું એ પાણી પણ એટલું બચશે જેટલું આપડણે પાણી બચાવશું એટલું આપડ માટે જ સારું છે હમણાં તો મેં તો સાંભળ્યું છે કે બધા તળાવો પણ ખાલી થઈ ગયા છે એ બધું ગરમીના કારણ થી જ થયું છે અને અમુક લોકો એવા પણ છે કે જે લોકો નહી કામો હોય તો પણ નળ ચાલુ રાખે મૂકે અને આંગણામાં જે બધી જગ્યાએ પાણી છંટકાવ કર્યા જ કરે હવે થોડુંક પણ પાણી આપણેે બચાવતા હોય તો આપણને કામ લાગે પરંતુ એવું બધું કઈ રતું જ નથી અહીં અમારે ત્યાં પણ એવું જ ચાલે છે કે એક માર બાજુમાં જ રહે છે છે કાકા એ લોકો નું મન અ્યારે એ લોકો પાણી ચાલુ કરી મૂકે છે અમારા આંગણામાં પણ પાણી આવા દે
છે લાઈન તેમાં તો પાણી આવે તે પાણી પણ કરતા નથી અને અમે જો એ ઉપયોગ કરવા તો અમને ના પાડી દે છે કે અમે તમે થોડા વેરો આપતા છે અમારો એમ કરીને અમે ના પાડી દે એવું ના કરવું જોઈએ એ લોકો પાણી એક તો વાપરતા નથી અને બીજાને વાપરવા પણ દેતા નથી જો એ લોકો એજ પાણી નો બચાવ કર તો એમાં બે ત્રણ લોકોને પણ પાણી મળી જાય અને તે લોકો ન જીવન પણ સહેલું બની જાય જેથી આગળ એ લોકોને તકલીફ ના પડે તમારું શું માનવું
તમારી વાત એકદમ સાચી છે જેમ કહ્યું તમારે બાજુ વાળા જે કન છે તેઓ તમને આવું કરે છે તો તેમણે સમજવું જોઈએ તેઓ જો પાણી બચાવશે અને જો તેઓ આ રીતે તે પાણી ન વીડપશે તો તેઓ બે થી ત્રણ લોકો ની મદદ કરી શકે છે અને તેમને પાણી પૂરતું પાડી શ છે જેથી કરીને જે બે બીજા લોકો રહે છે તેમને પાણી ભરવા માટે દૂર દૂર સુધી બે ત્રણ કિલોમીટર દૂર ન જવું પડે અને તેઓ શાંતિ થી તેમને પાણી મળી રહે સહેલાઈથી પાણી મળી રહે અને તેઓ તેઓએ એટલી મહેનત વધુ પડતી મહેનત ના કરવી પડે તો તેથી તેઓએ તે સમજવું જોઈએ કે તેઓ જો બે ત્રણ કિલોમીટર દૂર પાણી ભરવા જાય છે તો તેઓ તેઓને જો પાણી અહી જ સહેલાઈ થી મળી રહેશે તો તેઓ એટલું ચાલીને જોવું ન પડે અને તેઓ એટલી મહેનત ના કરવી પડે તો તેથી કરીને તેઓ જો પાણી પાણી દાન પણ પાણી દાન કરશે તો તેમને ખુબ પુણ્ય મળશે અને તે તેમના માટે સારું રહેશે અને તેઓ આ રીતે પાણી વેળવશે તો બધા તેમને ગાળો જ દેશે કે આ રીતે પાણી વેડફી રહ્યું છે તો એને આવું ન કરવું જોઈએ. પરંતુ તેઓ સમજવા માટે રેડી નથી તેઓને પોતાના અભિમાન માં જીવે છે કે હુ પાણીનો વેરો ભરુ છું તો તેઓએ સમજવું જોઈએ કે પાણીનો વેરો બધા જ ભરે છે તો બધા નો હક છે પાણી- - પરંતુ તેઓ એવું જ માને છે કે આ તો હું જ ચલાવીશ આ તો મારું જ છે હું મારી રીતે ક - - કરીશ પરંતુ એવું નથી હોતું તેઓએ સમજવું જોઈએ તમારે શું માનું છે?
હા સાચી વાત છે હમણાં પણ અમારા શહેરમાં એટલા રસ્તાઓ બની રહે્યા- - બધા રસ્તા સિમેન્ટ કકરોજ ના બની રહ્યા છે જો એ સિમેન્ટ કકરોજ ના રસ્તા તો બનાવે છે- - એ લોકો સારું કામ કરે છે અમે એમ નથી કરતા કે નથી સારું કામ કરતા એ બનાવા જોઈએ પરંતુ- - તું એ- - સિમેન્ટને સુખાવા માટે લોકો કેટલા ટનો ટનો એમે લોકો કેટલુ પાણી બગાડે છે એ લોકો પાણી ભરી લાવે છે નહેરો- - માંથી નદીઓ માંથી દરિયા માંથી એવું પાણી ભરી લાવે છે ત્યારબાદ એ લોકો રસ્તા પર એવો છ- - છટકાવ કરે છે. કે આખે આજુબાજુમાં પાણી પાણી પાણી કરી જાય છે ના ને એ લોકોનું એવું ગણવામાં આવે છે કે એ લોકોને પેલા કોથળા પર પડે કોથળામાં પાણી- - નાખવામાં આવે ઉપર જેથી કોઠળા એ લોકો ને ની આપે રેતી માં સિમેન્ટો જલ્દી હુંકાય- - પાણી ઓછું બરબાદ થાય પરંતુ અ કોથળ પણ નથી મુકતા અને એમ જ પાણી નો છંટકાવ કરી દાખે- - અને જેથી પાણી એટલું બધું બગડે છે કે એનાથી પાંચસો હ- - જ્યારે લોકોનું ઘર ચાલતું હોય તે એ પાણીથી એટલું પાણીનો છંટકાવ કરે છે અને પાણી બ- - બચાવતા જ નથી જે આ બધી સમસ્યા એવી બધી બની ચુકી છે કે હમણાં આપણે- - એમાં સરકાર પગલાં જોઈએ અને સરકાર એ લોકોને બો - - પણ મોફત કર પરંતુ જે લોકો કરે છે એ લોક એની કોઈ પરવાહ રહે- - નથી એ ખાલી ગામડાના લોકો એ એવા- -
ગામડા ના લોકો એ એવા છે કે જે લોકોને પાણીનું જે- -
ખબર પડે કે શું કરી રહ્યા છે આ બધી વસ્તુ- - અને પાણી બચાવવું કઈ રીતે એ ગામડાના લોકો જ જાણી શકે છે તમારું શું માનવું એમાં?
તમારી વાત એકદમ સાચી છે જો આપણે જોવા જઈએ તો અત્યારે સરકારે ઘણી બધી યોજનાઓ- - કાડી છે કે- - જેથી કરીને જેઓને પાણી નથી મળી રહ્યું તેમને શાંતિથી પાણી મળી રહે અને તેઓએ વધુ- - ચાલીને દૂર ન જવું પડે અત્યારે તમે જોુઓ તો શેરીમાં દરેક પાંચ પાંચ ઘરે બોર કરી આપવામાં આવે છે જેથી કરીને તેઓને સરળતાથી પાણી મળી શકે અને જે ઘરે બોર ના હોય જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને તેઓનું ઘર દૂર હોય પાણીની ટાંકીથી અને પાણી પોહોં- - ચી શકે તેમ ન હોય તો તેઓને પણ બોર કરી આપવામાં આવે છે ફ્રી માં તો તે સારામાં સારું છે અને- - અત્યારે તમે જોુઓ તો હેન્ડપંપ હોય છે તે છતાંય લોકો એટલી આડસાઈ કરે છે તેઓ- - હેન્ડપંપ નથી ચલાવતા અને તેમને મોટર ની સુવિધાઓ જોઈએ છે તેઓ હેન્ડપંપ કાઢીને તેમાં મોટર નાખી દે દે છે તો એવું ના કરવું જોઈએ તે હેન્ડપંપ હોય તો તેનો વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ- - તેમની કસરત પણ થાય અને પાણી પણ મળી રહે અને પાણી વા આપણે હેન્ડપપ- - માં યુઝ કર્યું હદે તો વારે વારે હેન્ડપપ યુઝ કરે છે પાણી પણ સ્વચ્છ અને કોમળ અને ઠંડુ આવશે- - આપણે મોટરનો યુઝ કરતા રહેશું તો આપણે વીજળીનું બિલ પણ વધશે અને- - આપણી શારીરિક કોઈ સ્વાસ્થ્યની પેલી એક્સરસાઇઝ જ નહીં થી હોય તો શારીરિક પણ આપણને ખુબ નુકસાન થ- - થશે અને તેઓ સમજવું જોઈએ કે હેન્ડપંપ એ આગળની સુવિધા હતી તે આગળના લોકો- - જે કરી ગયા છે આપણા સારાના સારા માટે જ કરી ગયા છે તો તે આ બાબત સમજવી જોઈએ તમાર શું માનવું છે? કે હેન્ડપંપ યુઝ કરવો જોઈએ કે ના કરવો જોઈએ?
હેન્ડપંપ અવશ્ય યુઝ કરવો જોઈએ એનાથી આપણે એક તો પાણી બચાવી શકીએ છીએ અને બીજું- - કે અંદર જે આપડે બોર કરાવ્યો હોય તેની અંદર બધો સાર જામી જાય છે તે હેન્ડ - - પંપમાં જમતો નથી આપડે મોટર નાખીએ તો મોટર માં ઓઈલ હોય છે ગ્રીસ હોય- - છે એના કારણે આપણું- - પાણી પણ ખરાબ આવે છે અને એના કારણ થી સાર ને એવું પણ લાગે છે તમે- - જોયું હોય તો જયારે આપડે મોટર બહાર કાઢીએ ત્યારે મોટર ઉપર પીળો પીળો પઠ જામી ગયેલો હોય છે. પછી પાણી પણ કોઈ વાર ડોહું આવે છે પાણી એ બધું નું કારણ એ જ છે. કે આપડે જે મોટર નાખીએ છીએ એ જ કારણ છે તો એના આપણે એના બદલે જો આપણે હેન્ડપંપ થી જો તો સ્વીચ કરી દઈએ તો આપણા માટે વધુ સહેલું ગણવામાં આવે છે અને સરળતાથી ને એક એ કસરત નું અ સાધન જ ગણવામાં આવે છે. હેન્ડપંપ જે આપડે પહેલા કેવું હતું કે પહેલા કુવો ખોડાવતા તેમાંથી પાણી કા આપણને ત્યારે પાણી તીસ ચાલીસ ફૂટ પર જ મળી જાતું પરંતુ હમણાંના સમયમાં તમે પાન્સો ફૂટ બોર કરો ને પણ પરંતુ તમને પાણી નહીં ની મળે જેમ ઊંડું કરશો એટલું જ આપડે ધરતી પણ તૂટવાના ભય વધી જશે કારણ કે હમણાં તમે જોવા જઈએ તો કેટલા બધા લાખો ના લાખો બોર બોર હશે જે આપડે ધરતીમાં સમાયેલા હ હશે, ચાલો એના વિશે આપણેે આગળ વાત કરીશું.